એમ છોવિધા મજામાંને
હા જાણતાને કેમે છો
બધા મજામાં
હા તો આજે આપડે પર્યાવરણ અને પ્રદુષણ વિશે વાત કરીશું તો હ આજે તમને ખબર જ હશે કે આજે આપણે કેટલું બધું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જેથી પર્યાવરણને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એ એ બણ ક તો એ આપણા ભારત વિકાસીાર માટે સારું નથી. આજ ખુબ જ કેવાય વસ્તી પણ વધી રહી છે. વસ્તી ના કારણે પણજ ઘણું ઘડું પ્રદુણી રહ્યું છે. કેમ કે હજે જોવા જઈએ તો ગણી ગગની લ ન નવા કારખાના બની રહ્યા છે મોટી મોટી કંપની બની રહી છે જેના કારણે કેવું કે મોટી મોટી કંપનીઓ હોય તે પોતાનો ઝેરીલો ગેસ છોડે છે પાણી છોડે છે પર્યાવરણ ચ છે અનેણું નુકાન થાય છે તો એ કારને નુકસાન થાય છે તો આપણે એ સંભળ રાખવું જોઈએ પર્યાવરણ બચાવવું જોઈએ. એ કરવાનું હોય છે આપણે ઘણા બધા વૃક્ષો ને એવું આવી છે તો આપણે કઈ પણ કહી શકીશું. અને કઓકમ આજે એક ઘણું મોટું પ્રદૂષણ થઈ રહ્યું છે. એના કારણે હ પેલું ઝેરીલું પાણી વું હોય ફેક્ટરી વાળાવું કે નદી અથવા નાળા અથવા ગટરોમાં છોડી દે છે. જે નદી અને નાળામાં જોડી દે છે તે પાણીનોો ઉપયોગ હ ભ માણસ કોણ કરી છે. જે રસોઈ બનાવા ખાવા પીવાનું કપડા ધનું એના કારણે આજે રોગચાળો પણ ખુબ જ ફેલાઈ રહ્યો છે. તો મને તો એવું લાગે છે કે એ આપડે નહી કરવું. અને બીજી વસ્તી બીજી વસ્તુ કેમાં જળ જર પાણીને પણણી વા તો બહ નુકસાન થાય. મે ઘણી વારઝ સાંભળ્યું છે કે હ ખરાજ ચાલ ટ હ પાણીમાં પાણીમાં અંદર અંદર મરીને ઉપર તણય આવે છે. જ ઘણી માત્રામાંથી મારી જાય છે બું આપણે માનવ જીવન પ્રદુષણ ઠ આવું તમે કક ન્યઝ સાંભળ્યું છે ઘણી બધી માછલી તારું શું માનવું?
હા તમારી વાત સાચી છે. કે જળ પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે આજકાલ. એ પ્રદૂષણ ન પ્રમાણ પણ ખુબ જ વધી ગય છે. પણ હું તો પ્રકૃતિ પ્રેમી છું અને હું તો અ હ હ હમણાં ખુબ જ પેલું ટ્રેન માં ચાલી રહ્યો છે કે તેઓ હડતાળ પર બેસેલા છે. અને તેમના નામ પર પિક્ચર પણ બન્યું છે. અને તેનું નામ કદાચ અ સારું હતું તે તે ખુબ જ સારા છે ને પે ખૂબ જ કે હમાં માનું કે હું કે એવું કઈ નામ છે. તે ખુબ જ સારી ના તેઓ માટે પિક્ચર બન્યું છે. તેને લીધે તેઓ ખુબ જ ફેમસ છે અને તેઓ ખુબ જ પ્રકૃતિ પ્રેમી છે તેઓ લદ્દાખ ને બચાવ્યું છે. અને તે લદ્દાખ તમે જાણો છો કે તે કેટલું ખુબસુરત છે. અને તેની મહેક એ કેટલી સારી આવે છે. અને જેના લીધે એ ખુબ સારું લાગે છે જો આપણે એવું કરીશું તો એ ખુબ જ સારું લાગશે જો તમે કીધું તો એમ ખુબ જ સાચ ચી વાત છે એ આપણે પ્રદુષણ અટકાવ જોયે. હું તો દર વર્ષે જાળવા રોપન છું. અને તેના લીધે ખુબ જ સારું લાગે છે અને માવા જાળવા ની કમી નથી આજુબાજુ અને અમારો વિસ્તાર જાળવાથી ઘેરાયેલો છે. અને તે તો ખુબ જ સારું લાગે છે જયારે મે હું વલસાડ ને જ ત્યારે આજુબાજુ ગરમીનું પ્રમાણ ખુબ જ વધેલું હોય છે. એટલે બધી દુકાનો જોવે તો જેમ કે એસી વાળી ને એવી જ રહી છે. અને તે મને બહુ નથી પાતું કેમ કે અમારે ત્યાં જાળવા છે તે ખુબ જ સુંદર છે.
હા બિલકુલ સાચી વાત છે. આજે કેહેવાય ને કે હું પોતે એટલું બધું ગરમીમાં રહું છું કે ને મદ જ નથી, કાણ કે જો આજે કેવું ચાલી રહ્યું છે, પ્રદુષણ ની માત્રા ખુબ જ દિવસે દિવસે વધતી જાય છે. અને આજે હું પોતે અમદાવાદમાં રહું છું તો હું મને ખબર પડે છે કે પ્રદુષણ આજે ખુબ જ વધી રહ્યું છે. કારણ કે આજે હમે કેસી વગર રહી જ શકતા નથી કારણ કે એટલું બધું પ્રદુષણ થઈ ગયું છે આ બાજુ ફેક્ટરીઓના લીધે ધમાણાનો કારણે ચોમાસું ચાલી રહ્યું છે, તો પણ આજે ચોમાસું નથી લાગી રહ્યું પણ ઉનાળવું લાગી રહ્યું છે. હમણાં આટલી ગરમી હોય તો વિચાર કરો ઉનાળામાં કેટલી ગરમી હોય? તો આ બધું સેના કારણે થઈ રહ્યું છે? આ માત્ર ને માત્ર પ્રદુણન ના કારણે થઈ રહ્યુ છે. જો આજે પ્રદૂષણ આ ટલું બધું જો થઈ રહ્યું છે, તો ગરમી એટલે કેવું પ્રદુષણનો કારણે તાપમાન આપડું ઓછું જાય છે. તાપમાન ઓછું જવાના કારણે શું કે ગરમી વધતી ને વધતી જાય છે. તો આજે અમદાવાદમાં તો એ સી રઈ શકાય એવું તો શક્ય જ નથી. એટલે બધાના ઘેરે નાનું હોય કે મોટું ઘેર પણ એ સી તો હોય જ. કેમ કે એટલી ગરમી છે તો મને તો એવું લાગે છે કે આ બાજુ બધાએ વૃક્ષો વાવવા જોઇએ એનાથી કેવું કે તે વરસાદ ન વરસાદ આવે તો થોડી ઠંડક પામ્યું, આજે જ સવાર ની વાત કરું તો હમણાં ચાર વાગે જેવો વરસાદ આવ્યો હતો પરંતુ આ હમણાં એટલી બધી ગરમી છે કે અમે એ સી ચાલુ કરીને બેઠા છે. તો આટલી બધી ગરમી સેના કારણે? એ તાપમાનન ના કારણે અને તાપમાન કેમ વધે છે, એ પ્રદુષણના કારણે જ વધે છે. તો આપડે જેમ પ્રદુષણ જો અટકાવીશું તો આપડી સમસ્યાનો હલ સળતાથી મળી શકશે. એટલે મારું તો એ જ માનવું છે કે આપડે બો જરૂરી હોય તો જ વૃક્ષો કાપવું જોઈએ, અને જો ઓછી જરૂરી હોય તો ના કાપવો જોઈએ. જો એક વૃક્ષો જરૂરી હોય તો કાપીએ તો તેના સામે શો વૃસો નવા વાવો જોઈએ. મારું તો એવું જ માનવું છે. તમારુ શું માનવું છે?
તમારી વાત ખુબ જ સાચી વાત છે. કે અમે નર વર્ષે નવા નવા વૃક્ષો રોપ્યા જ કરીએ છે. અને એટલે અમને કોઈ નવાઈ નથી વૃક્ષારોપણ દર વર્ષે કરવો જોયે, અમારે તો રોજના વૃક્ષો રોપણ હોય છે અને તેના કારણે ખુબ જ સારું લાગે છે. અમણાં જ અમે ભાત રોપણ કર્યું અને તે લીલુંછમ છે અને જેના કારણે મને ખુબ જ આનંદ આઈવો કે હું તે પ્રકૃતિ પ્રેમી છું અને હું લોકોને ખવડાવું છું. અને જેના કારણે લોકો આજે ને ખુબ જ સારા રીતે જીવન જીવી છી. અને જેના લીધે ખુબ ફાયદો જાય છે. હું જો ગમે ત્યાં પ્લાસ્ટિક ફેલાવતો નથી અને જેના કારણે મને ખુબ જ ફાયદો થાય છે. અને તમે કીધું તેમ સાચી વાત છે કે ઈમાં છું માંગુ. એ આપણા દેશના ખુબ જ પ્રકૃતિ પ્રેમી છે. અને જેના કારણે આપણો દેશ બચી શઈકો છે એટલે આપણે એવું જોયે કે તે આપણને સફળ કરજે હમણાં. અ સે એ એક ખૂબ જ અ ઉ ઉ કલ્ચર ના ખુબ જ સારા એવા છે. અને તે ખુબ જ રમણાં ફૂગ બૂગ હડતાલ પણ પણ બેઠા છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી, તો મારું તો એવું માનવું છે કે આજની જનરેશન મા કેવું પ્રદુષણ એકદમ ભારી માત્રામાં વધી રહ્યું છે એની કોઈ હદ જ નથી. તમને ખબર હોય તો આજે ઘણા બધા સરકારો ટ્રેન્ડર પાસ કરી રહી છે. મતલબ મોટી મોટી બિલ્ડિંગો મોટા મોટા કારખાનાઓ છે. જે સરકાર બનાવા પર બેન કરી રહી છે પોતે જ તેમાંથી જ અડધા નેતાઓ એવા હોય છે. જે પોતે જ ફૂટી જાય છે ફુટી જવાના કારણે શું કે, ઘણા બધા ઈલિગલો કામો મતલબ કે જે બહુ વધુ પ્રદુષણ કરે છે. કંપનીઓ ને કારખાનાઓ તે લોકોને પણ ઇલીગલ રીતે નેતા પૈસા ખાય ને અ બનાવવા માટે પરમિશન આપી ગય છે જેના કારણે તેઓ કંપની બની જાય છે બની બંને છે. પરંતુ પછીનું શું પછી એટલું પ્રદુષણ થાય છે કે તેનો કોઈ હદ જ નથી. તો આજે તો મને તો સરકારની પણ નાની ભૂલ લાગે છે જેના કારણે આજે મોટી મોટી કંપની વિકાસ પામી ગઈ છે પરંતુ તેના સામે તેટલું પ્રદુષણ પણ થઈ રહ્યું છે. તો વિકાસ ની સાથે પ્રદુષણ વધવું એ આપણા માટે સારું ના કેહેવાય. તો તો તમારું શું માનવું છે એમાં?
હા એ મને ખુબ જ સારી વાત લાગે છે કે અમે તો ઝાડ પ્રેમી ખૂબ જ છે એટલે અમે તો જગા જગા પર જઈને હમે ગંદા અમ સાફ સફાઈ કરી આવેલા છે. અને જેના લીધે અમને ખુબ જ સારું લાગે છે કે અમે ત્યાં અ સાફ સફાઈ ગંગા નદીનું પાણી કેટલું પવિત્ર છે. કે ત્યાંને તેનું એક પેલું આવે તે પાણી બનાવવાનું મશીન એ તે બે લાખ નું આવે છે. અને એ એના જેવું પાણી બનાવી શકે અને તે આપણને મફતમાં કુદરતી રીતે હિમાચલ માંથી નીકળતી એક સાફ નદી હતી. ત્યાં લોકો એ નાઈ ને કે તેમાં નાવા કે તેમાં ફૂલો લખે ને આપણને પ્રદુષણ કરે પણ તે જ પાણી અગર તે પીતે તો કેટલું સારું રહેતે. અને જેના લીધે આપણી ખુબ જ સારું રતી.
હા બિલકુલ સાચી વાત છે અને તમને ખબર હ હ તોજી આપણું ગુજરાતને સૌથી મોટું જંગલ એ છે ડાંગ છે. તો એ ડાંગમાં સરકારે એક પ્રોજેક્ટ પાસ કર્યો હતો જે ડેમ બનાવાનો હતો. તેમાં એવું હતું કે એક ડુંગર બીજ ડુંગરને જોડવાનું કામ હતું. તો એ ડુંગર માં તો આપડે ઘણા બધા વૃક્ષો કપાઈ જવાના હતા. પરંતુ આપડે આદિવાસી લોકોએ તેનો વિરોધ કર્યો બના તો એ મજત કરી પણ સારો જ થાય કારણ કે ધની જ અત્યા ઘણા બધા ગામો ખાલી કરવા પડતી ખા ગુજરાત નું જે મેન જંગલ ડાંગ નું જંગલ એ આખું ખાલી થઈ જયા તો આપડું ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા ઓછી રતે પછી. તો આદિવાસી એ ટાઈ વિરોધ કરી ડેમ ન બનવા દીધો. તો એ એક સારી વાત છે. આદિવાસી જો બનાવવા દે તો આજે આપડું કવાય ને કે હજુ પણ ખુબ જ બધું પ્રદુષણ થઈ ગયું હોય. નેજે આપડું કે ને કે શુદ્ધ હવા મળતી જ નહી. તમારું શું માનવું છે
હા તમારી વાત સાચી છે ચાલો આપણે એ રીતના આગળમાં વાત કરીશું
હા